બસ સારે તમે કેમ છો?
બસ જુ એકદમ મજામાં. ઘરે બધા કેમ છે મજામાં?
બસ બધા મજામાં તમારે?
બસ બધા મજામાં છે બધાની તબિયત પાણી કેવી સારી છે ને.
બસ બસ બધાની સારી છે હા તમે કહો?
હમ્મ હા એજ અત્યારે તો કેટલો રો. કઈ નને મારે એક જણ છે ને અમારે બાજુ મારે છે એ બીમાર થઈ ગયા છે કારણ કે અત્યારે કેટલા બધા વાયરલ ઇન્ફેક્શનસ થઈ ગયા છે તો એમને દા ખલ કર્યા હતા તો હોસ્પિટલ ગઈ હતી હું.
હું તો બસ બેઠી બેઠી ઓનલાઈન શોપિંગનું જોતી હતી મેં કધું કઈક મંગાઓ ફ્રીબ બેડ ઠી નને ઈચ્છા થઈ કે કંઈ ચાલલો મંગાવાઈએ
સરસ શુ મંગાવ્યું?
એટલે હજુ તો જોતી હતી મારી ઈચ્છા તો ટી શર્ટો અને એવું બધું કપડા મંગાવવાની છે. તો હું જોતી હતી બધું.
કેવું સારું હોય છે ને. હું પણ એમાંથી મંગાવું છુ.
હા બહુ સારું હોય છે. હા મને તો મતલબ ઓફલાઈન શોપિંગ કરતા તો મતલબ પહેલાં તો બહુ ઓફલાઈન શોપિંગ કરતી હતી. પણ હવે તો મને ઓફલાઈન મતલબ જવાનું એટલો કંટાળો આવે ને. મને તો એવું થાય કે બસ ઓનલાઈન જ શોપિંગ કરું. ઓનલાઈન જ કે જવાની કઈ ઝંઝટ જ નહી. ગરમી તાપમાં કઈ જવું જ ના પડે. અને બસ ઘરે બેઠા તમારે ઘર સુધી મસ્ત પ્રોડક્ટ આવી જાય તમારી મનગમતી.
અને એ તો એ પણ આપડે આમ કેવાય ને સમય બચે છે તમે કીધું એમ. પછી આપણે આપણું પેટ્રોલ પણ બચાવી શકીએ. કે એમ એથી પ્રદુષણ પણ ઓછું થાય. પછી આપણને જેટલું જોઈએ તે વેરાયટી તેમાં આપણને ઓપ્શન્સ બજારમાં તો આપણે પચાસ જગ્યાએ અલગ અલગ ફરવું પડે કે આપણને વેરાઈ તેજ બતી જો એક દુકાનમાં આ લિમિટેડ સ્ટોક હોય કઈ બધું જોડે ના મળે. જયારે આપડે ઓનલાઈન માં જ જોવા જઈએ બરાબર. તો આપણને કે ટલા બધા ઓપ્શનસ હોય. આપડે આમ સ્ક્રોલ કરતા કરતા થતી જઈએ ને એટલા ઓપ્શન્સ
હા, અને વ અલગ નવી નવી વેરાયટી મળે. હવે તો ઓફલાઈન લેવા જઈએ તો, કંઈ એટલી બધી વેરાયટી બી નહીં મળતી. અને કશું એટલું સારું નહીં હોતું. અને આપડે ઓનલાઈન જોઈએ તો બહુ બધી વેરાયટીસ મળે. અને બહુ સારું અને સમયનો બ જોડે જોડે બચત બી થાય અને સૌથી વધારે મેન કે તમે થાક કે તમને ઓછો લાગે એનાથી. તમારે બહુ ફરવું ના પડે. બહુ જોવું ના પડે. તો આમ ઘરે બેઠા શાંતિથી તમે મંગાઈ શકો. અને કેટલા સરસ સરસ ડીસ કાઉન્ટ બી આવે છે અમુક ટાઈમે કે ફિફ્ટી પર્સેન્ટ ઓફ સેવેન્ટી પર્સન્ટ ઓફ. તો ઓછા પ્રાઇસમાં તમને કેટલી સરસ વસ્તુઓ બી મળી જાય છે. અને એવું નહીં કે ખાલી ખાવાનું. તમારે કપડાં થઈ ગયા, તમારું મેકઅપનું વસ્તુ થઈ ગઈ, શૂઝ થઈ ગયા, એસેસરીઝ થઈ ગઈ, જ્વેલરીઝ થઈ ગઈ, અને સાથે સાથે ખાવા પીવાનું બી હવે ઓનલાઈન થઈ શકે છે.
એજ ના હવે બધાને આમ કે એવું કઈ વસ્તુ લેવું જવું નથી હ બધાને ઓનલાઈન જ પસંદ આવે છે. કારણ કે એનાથી ફાયદા પણ કેટલા બધા છે. જો આપણને ના ગમે ને તો આપડે એમાં દસ વાર રિટર્ન પણ કરી શકીએ છે. જ્યારે આપડે ઓફલાઈન સ્ટોરમાં કેવું હોય કે બધા લોકો આટલું બધું પ્રોવાઈડ ના કરતા હોય. હા એક બે વાર લે, પણ પછી વારે વારે એ લોકો ચેન્જ ના કરે. લે જ્યારે ઓનલાઈન ના જે બધા હોય છે, એમાં એટલું મતલબ એ લોકો આમ હોય ને એમાં એટલી બધી પોલિસીસ હોય કે તમે ના ઈરે કે ના ગમે તો તમે દસ વાર બી મોકલો ને તો કઈ વાંધો ના આવે.
હમ્મ, સાચી વાત છે હા તમારી. જો તમને કપડા આએ આઈ ના રે તો હોય યા કશું ડેમેજ પીસ આવે તો તમે તરત ઇઝીલી રિટર્ન કરી શકો છો. અને જો આ જ વસ્તુ તમે ઓફલાઈન શોપિંગમાં કરવા જાઓ. પાછું રિટર્ન તો એ લોકો લેતા નથી હોતા કે એકવાર અમ્મ જે કહી દે કે કર વેચેલો માલ અમે લોકો પરત લેતા નથી. તો એ તો આપડા માથે જ પડે, આપડા પૈસા તો જવાના જ છે. પણ અહીંયા એવું કશું નથી હોતું. ભલે ને જેવું હોય એવું, એ રિટર્ન લઈ જ લેતા હોય છે.
હા અને પાછું આપણડે ઓફલાઈન દુકાનોમાં તો ફિક્સ પ્રાઇસનું બોળ હોય. તમારો એક રૂપિયોય ઓછો ના કરે. જ્યારે ઓનલાઈનમાં તો સસ્તું તો મળે ઉપરથી ડિસ્કાઉન્ટ પણ મળે. અને અમારે કેવું થયું હતું અમે છે ને, એક વર્ષ પહેલાં અમે બજાર ગયા તા દિવાળીની ખરીદી કરવા તો એ વખતે શું થયું કે અમે લીધા અમારે એક બેન છે ને એમના કપડા. એ કઈ કારણોસર આવી શક્યા એમ નતા તો પછી અમે પછી એમને આઈ ના રહી સાઈઝ તો પછી અમે બીજા દિવસ બદલાવા ગયા તો એ જે દુકાન વાળા હતા એ માને જ નહી અમે કેટલું કીધું અમે એ પીસને બગાડ્યો પણ નતો મતલબ પહેરીને કપડાને તો પણ એ કે કે ના હું તો ના જ બદલી આપું અમે તો નથી બદલી આવતા તમે કેમ લઈ ગયા પેલા જોઉ તું આમ તેમ પછી ત્યારથી મેં નક્કી કર્યું કે હવે આમ ઓનલાઈન જ મતલબ લેવાનું કે આ કોઈ ઝંઝટ જ નહીં ને કઈ કપડાં ટચ ના રહે.
સાચી વાત છે તમારી હા એ વસ્તુ તો સો ટકા સાચુ છે અને અને એવું નહીં કે ખાલી ખા અહ તમે કપડાં મંગાવી શકો હું તો ઘરે બેઠા મને ભૂખ લાગે કે મારી ઈચ્છા થાય ને આજે એવું થાય કાલે ખાવા નથી બનાવ્યું કે આજે એવી ઈચ્છા સાથે કે મારે આ વસ્તુ ખાઉ છે તો હું તરત જ ઝોમેટો, સ્વગી કરીને ને કઈક ખાવા મંગાવ લાવતી હોઉં છું. મારે અનુભવતી મતલબ મને જે ગમે ને એ વસ તું ઓનલાઈન ઘરે બેઠા મંગાઈ અને એ બી દસ મિનિટ ની અંદર અહ તમારા ઘર દે આવી જાય એટલું સારું કેવાય ને.
સેમ હો. પણાવું કરું છું અને ઇવન એ તો એ રાત્રે બાર વાગે આપડે કોઈની બર્થ ડે ની સેલિબ્રેશન કરવું હોય ને તો પણ આપણા ઘરે આમ કેક આવી જાય દસ મિનિટમાં અને અત્યારે તો ખબર પેલ બલિકીટ બહુ ચાલે છે માર્કેટમાં કે દસ જ મિનિટમાં ઘેર આવી જાય અગિયારમી મિનિટ થાય તો થતી જ નથી આમ તો પણ થાય તો એ લોકો આમ કઈ શું કેવાય એમ હમ્મ બોલો બોલો આવે છે મારો અવાજ
આવે છે આવે છે એટલે એજ ને. એ મતલબ બહુ ઇઝીલી તમને મતલબ મળી જતું હોય છે અને પણ એ વસ્તુ તો સારી છે કે આ બધા આટલા બધા તો એના ફાયદા છે પણ એના ગેરફાયદા બી બહુ છે મતલબ કંઈ તમે ઊંધો ઓ ટી પી આપી દીધો યા કશું તમે અ એ કરી દીધું ને તો તમારા પૈસા અને તમને ફ્રોડ હોવાનો બહુ મોટો એ હોય છે કે કોઈ કોઈ ખોટી ખોટી મતલબ એવું નહીં કે બધી એપમાં પણ કોઈ જો તમે કોઈ ખોટી એપમાં ફસી ગયા ને તો તમને બહુ મોટું નુકસાન થઈ શકે છે એ તો એની બહુ મોટી સાવધાની. તમારે રાખવું પડે હા.
એ તો જ. નકસાન તો ઘણું થઈ શકે છે કાણ કે અત્યારે એટલું બધું ફ્રોડ ને બધું ચાલે જ નહી એટલે આપણે તો એનું ધ્યાન રાખવું જ જોઈએ.
હમ્મ સાચી છે તમારી વાત તો બધી તો સો ટકા સાચું છે. બાકી તમને શું ગમે છે?
શું કરશો?
બાકી તમને મતલબમ આમ ઓફલાઈન શોપિંગ વધારે ગમે કે ઓનલાઈન શોપિંગ ગમે?
અહ મને તો વધારે આમ તો જોવા જઈ ને તો ઓન
હલો. હલો. હલો. હલો.